મજા નમસ્કાર તમે કેમ છો?
બસ એકદમ મજામાં મજામાં મજામાં હા તો આજનો આપડો ટોપિક કઈક એવો છે કે આજે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું કે અત્યાર ને પણ ખ્યાલે છે કે અ પેલા ના સમય માં આપડે જે લોકો જે માનવી ની શરૂઆત થઈ ત્યારે કે ત્યારે પેલા જે મકાનો બાંધવામાં આવતા એ પેલા કાચી માટી ના બનાવવામાં આવતા હતા એટલે પેલા તો શું હતું કે જયારે ગાય અને ભેંસ જેવા જે પ્રાણીઓ છે પાલતુ પ્રાણીઓ તો એઈ રાખતા હતા બધા લોકો. ખરેખરે એટલે પછી દૂધ છે માખણ છે ઘી છે તો એનો ઉપયોગ ખાવા માટે કરતા બાકીનું જે એનું જે પાલતુ પ્રાણીઓ જે છે એ એનું જે ગોબર હોય છે ગોબરનું પછી છાણા બનાવતા થા એ છાણા બનાવતા થા પછી એનું લીપણ કરતા હતાા એ લીપણ થી પછી ધીમે ધીમે માનવ છે એ પાણાના પાણા ઉપર લીપણ કરવા લાગ્યો ને ધીમે ધીમે પછી એ માટીના જે છે મકાનો બનાવતો થયો એટલે માટીના મકાન મને તો એવું લાગે છે કે અત્યારે આપડે જે મકાનો બનાવી છે ફિનિશિંગ વાળા ફર્નિચર વાળા તો એ મકાનમાં મને રેવા કરતા મને માટીના મકાનમાં અત્યારે રેવાની ખુબ જ ઈ ચ્છા થાય છે કેમ કે માટીના જે મકાનમાં તમને જે રેવાની જે મજા આવેન કે જેની સુગંધ આવતી હોય છે એ એ મકાન કરતા તો અ તમે ગમે એટલા તમે પૈસા ખર્ચીને પણ તમે કરોડો રૂપિયાના બંગલા બનાવી લેશો પરંતુ એની જેવી જે મજા છે એ તમને ક્યારેય નહી આવે કેમ કે એ જ ગારાથી જે માટીથી જે છાણ ના માટી થી જે લીપેલું હોય છે એ એકદમ કેવાય કે સુગંધ એની એ રીતે આવતી હોય છે કે તમારે કોઈ પણ જાતની ન્યા તમારે કમળ છે ગુલાબ છે એવી કોઈ પણ જાતની અગરબ ત્તિ કરવી પડતી નથી એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની મા ખી નથી આવતી મચરા નથી થતા એટલે ગારનું જે લીપણ હોય છે એમાં સુવાથી પણ ઘણા બધા રોગો છે તે મટી જતા હોય છે એટલે મારું એવું માનવું છે કે જો તમને ક્યારે એવું માટી વાળું જો મકાન મળે તો એને તમારે પાડવું નો જોઈએ. એનું તમારે અ ઉપયોગ કરવો જોઈએ સારી રીતે અને એ એ માટી વાળા મકાનમાં તમારે એક વાર ટ્રાય કરીને જોવું જોઈએ કે આમાં કેવી મજા આવે છે તો તમે શું કેશો એના વિશે.
સાચી વાત છે સાચી વાત છે એ પેલાના જમાનામાં આપણેે જે એવા મકાનમાં રેતા જે આપડા દાદા ના સમયમાં અને એ મકાનમાં રહેતા તો એ લોકો ખૂબ શાંતિથી રેહતા અને આળસુ અત્યારના સમયમાં ગમે એવા બંગલા બનાવે છે તો પણ એમાં તો ઉનાળાના હ ઋતુમાં વધારે સમસ્યા થતી હોય છે કારણ કે અ ગરમી બહુ જ થત તી હોય છે એમાં આપણે એસી ની ને એવા સાધન ની અત્યારે જરૂર પડતી હોય છે. પણ ઈ જમાનામાં જે એવા મકાન હતા તેમાં આપણેે કઈ એસી ન એવી જરૂર ના પડતી એ કુદરતી ઠંડક રહેતી એમાંન અત્યારના એસી ના એસી વાળા જમાનામાં તો અત્યારે ખૂબ હાર્મફુલ છે પણ તો પણ આપણેે એનો યુઝ કરવો પડે છે ઉનાળામાં પણ એ સમયમાં એવા મકાનમાં આપણેે એવા કોઈ પણ અ સાધનો નો ઉપયોગ નતો કરવો પડતો અને એવી જ રીતે એવા મકાનોમાં પણ રહેવાની મજા આવતી એવી જ રીતે માટીના અન ઘણા એવા વાસણો હતા તેમાં પેલા લોકો ખાતા તો તેમાં પણ ખાવાની વધારે મજા આવતી અત્યારના સ્ટીલ ના વાસણ કરતા તે વાસણોમાં આપડે ખાતા તો એમાં આપણેે વધારે મજા આવતી ત્યારે આપણેે અત્યારના જમાનામાં ચા પણ આપણે કપમાં પીએ છે તે વ તે અડારી એવી રીતે ઘણી અલગ અલગ પ્રકારના વાસણો હતા તેમાં આપણે ખાવાનું પણ ખાતા અને સારા સારા મકાનમાં પણ રહેતા અને મજા કરતા એ લાઈફ તો કુદરતી લાઈફ હતી અત્યારે તો બધું આર્ટ ફિશિયલ થઈ ગયું છે એટલે તે સમયે વધારે સારું હતું એ મકાનમાં રહેવું.
બિલકુલ બિલકુલ ત કે જેમ વાત ઉપર પ્રકાશ પાડ્યો કે ભાઈ પેલાના સમયમાં જે કુદરત બીજે ગાણ ગારો હોય ગારો અને પછી થોડું ઘણું જે પ્રાલતુ પ્રાણીઓ છે ગાય છે ભેંસ છે તો એનું જે ગો ગોબર હોય છે ગોબર મિક્સ કરી અને પછી મસ્ત રીતે એના ઉપર કહી શકાય કે પેલું જે આવે છે કવળ કરીને એ કવળ ઉપર નાખતા એટલે મસ્ત એવું ચીકણું મસ્ત એવું થઈ જતું એક કહી શકાય કે એક આપડે જે સિમેન્ટ અત્યારે આવે છે તો સિમેન્ટ થી પણ સારું ક્વોલિટી નું એવું શુદ્ધ સો ટકા કહી શકાય એવી માટીથી બનેલું જે લીપણ હતું એ પછી ધીમે ધીમે આપડે દિવાલો ઉપર છે અથવા તો આપડે નીચે છે લાદી ઉપર લગાવતા હતા તો ત્યારે કઈક રમવાની મજા પણ અલગ હતી અને પછી જ્યાં એમાં ગાર માં સુવાની પણ ખુબ મજા આવતી હતી એટલે એ ઘરોમાં જે રહેેવાની જે કઈ મજા આવતી એ તો કઈક અલગ જ હતી પરંતુ એક પ્રોબ્લમ થતી એમાં કે ભાઈ વરસાદ ખુબ જ વધારે પડી જતો તો પછી ક્યારેક છે તે ગારનુંું જે લીપણ હોય છે ક્યારેક છે તે પછી પોપડા પડી જતા હતા એટલે પછી એ પણ કહી શકાય કે એક નુકસાન વાળી વસ્તુ હતી પરંતુ કહી શકાય કે જયારે ઉનાળા ની સિઝન માં એ ગાર વાળા મકાનમાં સુવાની કઈક અલગ જ મજા આવતી કેમકે એ ગાર વાળું મકાન જે બનાવેલું હોય છે એમાં ક્યારેય પણ તડકો નથી લાગતો તો એટલે ખુબ જ ઠંડુ વાતાવરણ રહેતું હોય છે કે જેથી ગામડા ગામડામાં જે પણ ઘણા બધા હજી પણ મેં ગામડામાં જયારે હું જતો હોઉ છું ત્યારે મેં પણ હજી એવા મકાનો હજી મે જોયેલા છે કે જે ગાર ના મકાન બનાવેલા છે તો અત્યારે એ લોકો ત્યાં રેતા હોય છે તો મારું હું અ્યારે ગામડે જતો હોય છે ત્યારે એના ઘરે હું અ રાતે સુવા માટે જતો હોઉં છું તો એ મકાન માં સુવાની કઈક અલગ જ મજા આવતી હોય છે અને ચોમાસાની સિઝનમાં તો ત્યાં થોડુંક વધારે અ રહેવું અઘરું થઇ જતું હોય છે કેમ કે વરસાદ ના ખુબ જ વધવાના કારણે પછી ધીમે ધીમે છે જે લીપણ કરેલું હોય છે એના પોપડા ઉખાડવા મળે છે જેના કારણે પછી કહી શકાય કે એક અ ખુબ જ હાનિકારક કહી શકાય કેમ કે ક્યારે પછી વસ્તુ ત્યાંથી પડી જાય તો એ ખુબ જ નુકસાન નીવડતું હોય છે હમણાં જ તમને ખ્યાલ હશે કે વાવાઝોડું આવેલું હતું ગામડે તો
હ
સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જે પાટી ના જે મકાનો હતા એ ખુબ જ ધરાશાયી થઈ ગયા છે અને પડી ગયા છે એટલે એના વિશે સરકારે ખુબ જ વિચાર કરવો જોઈએ અને એવા લોકો લોકોને મારું માનવું છે કે એવા લોકોને સરકારે છે ત મકાન બનાવી દેવા જોઈએ તો તમે શું કેશો એના આવી?
બિલકુલ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે તમારી એવી જ રીતે અત્યારે ઘણા આપડે મકાન માં આપણેે રતા હોય છે તે આવા ચોમાસાની સિઝનમાં કે વધારે વાવાઝોડાની સિઝન માં થોડુંક નુકસાનકારક નીવડતું હોય છે કારણ કે ગારા ના મકાન અને જે આપણે લીપણથી બનાવતા હોય છે ગોબર ના લ થી બનાવતા હોય છે તે મકાન થોડુંક ઓગળવા પણ કરે છે અને એમાં પોપડા પણ પડવાની થોડીક શક્યતા છે. એટલે એવા સમયમાં થોડા ક મકાન નુકસાનકારક છે પણ શિયાળા અને ઉનાળાની સિઝનમાં બહુ ફાયદાકારક છે આ મકાનમાં અને કોઈ પણ પ્રકારનું એમાં કેમિકલ વાપરવામાં નથી આવતું ટો ટલી ઓર્ગેનિક આપણેે કરીયએ છીએ એટલે તે મકાનમાં રહેેવાની પણ મજા આવે છે અને જે આ કેમિકલ વાળી વસ્ તું છે જે અત્યારે આપણા માટે ખુબ નુકસાનકારક છે. તો એ સમયમાં એ કોઈ પણ પ્રકારના અત્યારે કેમિકલથી ઉદભવતા રોગો થતા નતા ત્યારે બધી ઓર્ગેનિક રીતે આપણે મકાનમાં રેતા ઓર્ગેનિક વાસણમાં જ ખાતા એટલે આ પણ ને કોઈ પણ એવા રોગો કેમિકલથી થતા રોગો થવાની કોઈ પણ શક્યતાઓ નથી રેતી એટલે આપણેે વધારે કારણ કે આપણે કુદરતના ખોળાનું જ તે એમાં રેતા ને એનું જ ખાતા એટલે આપણને કોઈ દિવસ કોઈ પ્રકાર ન પ્રોબ્લમ થવાની શક્યતાઓ નહતી રહેતી
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ પેલાના સમયમાં જે માટીના મકાનો બંધાવવામાં આવતા અથવા તો જે લોકો બનાવતા હતા તો ખુબ જ સારી એવી સુગંધ આવતી હતી અને પોતાના શરીર માં પણ એના ઘણા બધા ફાયદા છે જેમ વાત કરીએ કે ભાઈ અ પેલા દેશી ચૂલા હતા તો દેશી ચૂલા છે તે ગાર ના લીપણ થી બનાવવામાં આવતા હતા હા એટલે પછી એમાં જે પણ આપણેે લાકડા છે તો એ લાકડા લાવી અને પછી એના ઉપર કહી શકાય કે દેશી જે જે પણ ત પેલું છે અથવા તો જે પણ તાવડી છે તો એ તાવડી ઉપર જે પણ દેશી રોટલા બનાવવામાં આવ તા તા તો એ ખુબ જ સ્વાદિષ્ટ થતા હતા એનું મુખ્ય કારણ એ છે કે જે ગાર નું જે લીપણ કરેલું છે કે એમાં જે ભેજ લાગતો હોય છે ભેજ ની જે સુગંધ છે એ રોટલામાં ભળી જતી હોય છે જેના કારણે રોટલો છે એકદમ સુગંધી મહી થતું હોય છે, ને અત ત્યારે તમે જોતા હશો કે ગેસ ઉપર જે રોટલો બનાવવામાં આવે છે જે કોઈ પણ વાનગી બનાવવામાં આવે છે તો એનો જે ટેસ્ટ આવે છે એ જે ગાર ના લીપણથી બનાવેલા જે ચૂલા છે તો એમાં જે ટેસ્ટ આવતો હોય છે તદ્દન કહી શકાય કે ખૂબ જ અલગ છે કેમ કે ઘારના જે લીપણથી બનાવેલા જે ચૂલા છે એમાં જે વસ્તુ પકવવામાં આવે છે એકદમ સારી રીતે પાકી જતી હોય છે અને એકદમ સ્વાદિષ્ટ બનતી હોય છે એટલે તમે એમાં પછી કોઈ પણ વસ્તુ અ ન વાપ પરો છો તો એ સારી થતી હોય છે એમાં પછી તમે ખીચડી બનાવો છો તો ખીચડી પણ તમને ગેસ ઉપ પર બનાવો કે પછી ગારના જે લીપણ વાળા જે ચૂલા છે એમાં બનાવો તો ખુબ જ એમાં તમને ફરક દેખાતો હોય છે એટલે એ પ્રકારે કહી શકાય કે અત્યારે દરેક લોકો એ જે પણ અત્યારે જે નવી પેઢી આવી છે તો એ નવી પેઢી ને મારી એક એટલી જ નમ્ર વિનંતી છે કે તમારે આ વસ્તુ નો અનુભવ એક વાર કરવો જોઈએ અને દરેક વ્યક્તિ એકવાર ગામડે જઈ અને જેનું ઘર ગાર ના લીપણ વાળું છે તો ત્યાં તમારે બે દિવસ રોકાવવું જોઈએ અને એની સાથે વાતચીતો કરવી જોઈએ અને એક દિવસ ત્યાં તમારે સુવું જોઈએ સાંજે તો તમને પછી એક દિવસ એ ઘરમાં શુ અને એક દિવસ તમે પછી મોટા મોટા બંગલામાં છુ તમને ત્યાં વધારે મજા આવશે તો એ તમારે ખુબ જ નોટિસ કરવા જેવી વસ્તુ છે એટલે પેલાના લોકો કોઈ ગાંડા ગાંડા કહી ના શકાય કેમ કે પેલાના લોકો આપડી કરતા વધારે સમજનાર એટલે માટીના જે લીપણ કરીને મકાન બનાવેલા હતા એ ખુબ જ સુંદર અને રમણીય કહેવામાં આવે છે અને એને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ અત્યારે સ્થાન મળી ગયું છે એટલે એક સારી વાત કહી શકાય તો પાછા મળીશું એક નવી શરૂઆત સાથે નવા ટોપિક
હા